હેલો કિનલ બેેન કેમ છો તમે
હું મસ્ત છું તમે કેમ છો
હું પણ એકદમ મજામાં બતાવ નવીન માં શું ચાલી રહ્યું છે
બસ આજે હું એ વિચારતી હતી કે આજે આપણે એક વિષય પર વાત કરવાના છીએ અને મને એવું લાગે છે, કે લગભગ દરેક વ્યક્તિના જીવનને સ્પર્શે છે. અને એનું નામ છે, ફેશન એટલે કેવાય ને કે ફેશન આ શબ ત સાંભળતા જ આપણા મણમાં ઘણા એમ વિચારો આવે છે, કેમ કે કપડાં બ્રાન્ડેડ શૂઝ મોંઘી મોંઘી ઘડિયાળો મેકઅપ સોશિયલ મીડિયા અને ટ્રેન્ડસ યાદ આવે છે. પરંતુ એક પ્રશ્ન પૂછવા જેવો છે, શું ફેશન માત્ર કપડા બદલવાનું છે, નામ છે, કે પછી ધીમે ધીમે તે આપણુ વીચારવાણુ અને જીવવાનુ અને કહેવાય ને કે પોતાની જાતને જોવાનું માધ્યમ બની ગયું છે. મને ઘણીક વાર એવું લાગે છે, કે આજ ની દુનિયામાં આપણે ઘણી વાર માણસને ઓળખતા નથી તેના દેખાવ એટલે કેવું દેખાય છે, માત્ર એ જ ઓળખીએ છીએ જે વ્યક્તિ કેવાય ને કે મેં ઘણીક વાર જોયું છે, અટલે જે વ્યક્તિ મોંઘા કપડા પરે કે પછી કેવાય ને કે એમ સારું દેખાય સારો મેકઅપ કરે તો લોકો એમ ઈચ્છે છે, કે વધારે સારું છે. ઘણીક વાર તમે એક એક જોજો એટલે તમે ક્યાંક એક નોર્મલ રેસ્ટોરન્ટમાં જાઓ ઠીક છે, ક્યારે સાદા કપડાં પહેરીને જાવ ઠીક છે, તો જય્યારે તમે સાદા કપડા પહેરીને જાઓ ને ત્યારે ત્યાંનો સ્ટાફ તમારી સાથે અલગ રીતે વર્તે છે, અને જો તમે એજ રેસ્ટોરન્ટમાં કેવાય ને એકદમ સારા કપડાં એકદમ સારી હેર સસ્ટાઈલ સારો મે કપ સારી રીતે એકમ પોતાની જાતને પ્રેઝ કરું તયા રે એ માણસ બીજી રીતે તમારી જો જોડે વર્તે છે, એટલે સ્ટાફ હોય છે. એટલે હું એમ નથી મારતી મારું પર્સનલ એક્સપિરિયન્સ છે, મેં વ્યક્તિગત રૂપ તેવું વિચાર્યું છે, એન એવું એક્સપેરિમેન્ટ કર્યું છે, સોશિયલ એક્પેરમેન્ટ એટલે મને એવું લાગે છે, કે આજકાલ ના દુનિયામાં ફે શન માત્ર ને માત્ર કહેવાય ને કે કપડાથી દેખાવાથી ઓળ એટલે મેકઅપ તી એ બધી વસ્તુઓ વધારે લોકોના જીવનમાં પ્રવેશી ગઈ છે, તમને શું લાગે છે, એ વિષયો ઉપર?
હા એ તો તમે એકદમ સાચું કીધું હ ફેશન ન તમે વાત કરો તો મને લાગે છોકરીઓને તો બોવ જ વધારે આ વસ્તુમાં નોલેજ છે, અને કેવું છે, કે છોકરીઓ માટે જ આ વસ મને લાગે છે, કે બની છે, ફેશન છોકરાઓને તો એટલા મતલબ ન હોય હા એ લોકો માટે પણ હોય પણ કેવું શર્ટ પેન્ટ પહેરી લીધું કે બસ થઈ ગયું એટલું કોઈ ન જોવે એ લોકોને પણ છોકરીઓને એવું છે, કે બધા જોવે કે અ કઈ મતલબ કંપનીની વોચ છે, ક શૂઝ કેવા પહેર્યા છે, ને એમાં પણ કેટલા બધા પેટર્ન્સ કે તમે અ કહ્યું મ આઉટફિટ ભર્યું છે, એથનિક હોય તો એના સાથે તેવા ટાઈપના તમારે શૂઝ પહેરવાના કે તમારા જે પણ જે ચપ્પલ જે એવા મતલબ ડિઝાઇન ના પહેરવાના કે તમે કઈ જીન્સ ને પહેર્યું છે, તો તેના માટે કેવા ટાઈપના શૂઝ પહેરવાના શૂઝમાં પણ કેટલા પ્રકાર છે. અને એટલી બધી મને કહેવાયને કંપનીઓ નીકળી ગઈ છે, બધી બધી વસ્તુ માટે તમે મેકઅપ લઈ લીઓ કે તમે હેર્સના એટલા બધા પ્રોડક્ટ છે, તમારા કે અ સીરમ કહી લ્યો કે શું બાપરે એટલું બધું નીકળી ગયું છે, અને એવું લાગે કે આપડે પણ કેવું લાગે કે હવે આ બધું ફેશન માં છે, બધા લોકો યુઝ કરે છે, આપણે પણ બધાને જોય તો આપને પણ લાગે કે ચાલ આપણે પણ આવું આવ યુઝ કરવું જોઈએ આપણેે પણ ચાલ ટ્રાય કરીએ કે આ શું છે અને આજ આજકાલ કેને કેમિકલ વાળું એટલું બધું આવી રહ્યું છે તમે જમવાનું કોહ તમે બારે પાણી તો એટલે તમને આ પ્રોડક્ટ યુઝ પણ કરવા પડે નહી તો તમારી સ્કીન કે હેર કયો ડેમેજ થઈ જાતા હોય છે. અને કહેવાય ને કે ફેશનમાં તમને હજી બતાવું તો અ મને લાગે કે ચલો આપણે બધી કોસ્મેટિક્સ ના કહી લો કે તમે શૂઝ ના કે નેલ્સ નુ બધી વસ્તુના એટલા બધા કહેવાય ને કે અ પ્રોડક્ટસ પણ છે બ્રાન્ડ પણ છે અને કપડાંના મને એમ લાગે એટલા બુટિકસ છે એટલા લેડીઝ લોકો નવા નવા કેવાય ને કે બ્રાન્ડ ખોલી લીધા છે તો ને બધાને જ એટલું ચાલી રહ્યું છે મતલબ બધા જેટલા યુનિક કપડાં ડિઝઇન કરે છે. અને લોકોને એટલા પસંદ પણ આવે છે એમ અને કહેવાય ને આપણે જેમ કેહેવાય લેડીઝ તમને કે ને વાત કરી લોઉ તો જેમ કે ગામમાં એકાદું નવવું દુકાન ખોલું છે લેડીઝ નું કઈ કપડાં નો માની લીયો કે કઈ જ્વેલરીનો છે. તો આપડે પણ એમ થાય ચલો એક વાર તો જોઈ આવીએ શું છે નવું કઈક તો નવું મળશે જ અને સાચી નવી વેરાયટી તો રહેવાની જ છે ત્યાં એટલે કે નવી શોપ છે નવું નવું બધાને કેવું ચોઈસ પણ બધાની ડિફરન્ટ હોય છે એમ તો હવે આપણે કેવું છે કે ત્યાં જઈને કંઈક ને કંઈક તો લેવાના જ છીએ અને હ બીજું હજી એક વાત કે આપડે જયારે કઈ ને કે શોપમાં તો ચાલો લઈ પણ ઓનલાઈનમાં પણ એટલું થઈ ગયું છે તમે અત્યારે ફોનમાં જોવો તો કેટલા એપ્સ છે. જેમાં કેહેવાય ને કે એક થી એક નવા નવા કપડાં મળી રહ્યા છે નવી નવી વસ્તુ વસ્તુઓ મળી રહી છે અને આપણે કેહેવાય નેએ સેલ નામનું પણ કહેવાયને હમણાં ઘણું મોટું તો ચાલી રહ્યું છે અ કે સેલ આયવો છે ચલો લઈ લ્યો આપડે પેલા ચલો સેલ છે તો આપડે પરચેસ કરી લયે વસ્તુ અને એપણ એમા એવું છે ઓનલાઈનમાં કે ઘણા લોકો પાસે સેમ વસ્તુ શું થઈ જાય છે હમણાં એ પણ ટ્રેન્ડ ચાલ્યો છે કે સેમ કપ કલર ના કપડા કપડા ઓર સેમ અ મતલબ એક જેવું સ્વિમિંગ કરવાનું છે. તો એના કારણે પણ છે ને ફેશન એજ વસ્તુ જે મને લાગે છે કે ઘણી આગળ વધી રહી છે અને કેવાય ને કે લોકોને આ બધું ગમી પણ રહ્યું છે કે ચલો ભાઈ નવા નવા કપડાં પહેરવા છે કે આપણે સારું દેખાવું છે તો એક જોઈ ને તો મને આ ગમે પણ કે ચોલો ભાઈ કઈક નવું ચાલી રહ્યું છે પણ ફેશનના નામથી કેહેવાય ને કે એટલું પણ મને લાગે જજ ન કરવું જોઈએ કેટલે કે ઘણા લોકોનું કેવું છે કે ભાઈ એક જ કપડાં રીપીટ નહીં કરવાના હવે આજી વસ્તુ છે જો આપણે રીપીટ પહેરી પણ ગયા છે કોઈ વસ્તુ આપણે વધારે ગમે છે તો પછી લોકો લોકો મતલબ જજ કરવા મડે ફ્રેન્ડ સર્કલમાં એવું બને ગયું છે કે ભાઈ ચલો અ આપણે એક જ કપડાં જે પહેર્યા છે એના ઉપર આપણે ફરી પણ ફોટો નહી પાડવાનો કે આપડણે સોશિયલ મીડિયા પર અપલોડ નહીં કરવાનું શું કામ કે તો બધાએ જોઈ લીધું છે તો એમ આ વિચાર કરી કરીનેને એટલો બધો એને કબાટ ભરાઈ ગયો છે કપડાંનો તો એ આપ આપણે મતલબ મને લાગે કે છોકરીઓને એવું લાગે ને કે એ લોકો પાસે કપડાં જ નથી મતલબ કે એટલા ઓછા કપડાં છે આ તો મારા પહેરાઈ ગયા છે કપડાં હું મારી પોતાની વાત કરું તો એટલા કપડાં પડ્યા છે પણ અરે આ નથી. પહેરવું અરે ઓલું વારું પહેરી લઉં કેમ તો એવું જ થાતું તુ રેય છે અને મતલબ કેવાય ને કે ચંપ્પલ ની વાતો કરી લો તમે કે કોઈ હેર ક્લિપ ની પણ વાત કરી લઈ આપણે વોચ ની પણ વાત કરી લઈ તેવું લાગે ત્યારે હમણાં તો આ ફેશનની વોચ નીકળી તો ચાલો આપણે આ યુઝ કરી લઈએ અને જુની તો પણ પડી જ રહેવાની છે તો એમાં ને એટલી વસ્તુનું કલેક્શન પણ થઈ જાય છે અને કહેવાય ને કે જગ્યા પણ ઓછી હોય ને બધું ભરાઈ જાય છે આપડે લાગે કે અરે બાપરેે. અ મારા પાસે જયારે પહેરવું હોય ને ત્યારે એમ લાગે આ નથી મારા પાસે ઓલું નથી. હમણાં એક મેરેજમાં જ હું ગઈ તી ને વાત કરું તો મેં એક આઉટફિટ ખાલી બે વાર જ પહેરેલો. અને બહુ સરસ મજા નું મોંઘું આઉટફિટ પણ મને એમ લાગ્યું કે જ્યારે આ તો પહેરેલું છે મને કઈ નવું જ કરવું છે નવું પહેર્યું છે અને ત્યાં એક બુટિક સર્ચ કરો ઓનલાઈન એમના સાથે વાત કરી રેન્ટ ઉપર મને લાગે કે ચાલ મારે રેન્ટ ઉપર પહેરી લવ હું થોડુંક તો પણ રેન્ટ પણ એટલા કહેવાય ને કે મોંઘા છે એક દિવસના અઢી હજાર ત્રણ હજાર લે છે અગર તમારું આઉટ ફિટ બહુ વધારે સારું છે તો. તો પછી મેં પોતાની જાતને મનાવ્યું કે ના મારું આઉટફિટ સારું છે અને મારા ઘરના થોડી લગ્ન છે તે હું આટલું ખર્ચો કરું અને પછી મેં મારું જ આઉટફિટ પહેરી લીધું. તો કેવું છે કે આ ફેશન ના કારણે છે ને કેહેવાય ને કે અ આપ આપણુ માઈન્ડ જે છે ને આપણેે મતલબ પોતાને જ આપણે પોતાની જાત ને એટલું મનાવવું પડતું હોય ને ઘણી વાર કપડા માટે થઈને તો તમારે સાથે એવું કઈ થ્યું છે કે કોઈ દિવસ.
. નહી અ તમારી વાત હોય એટલે કેહેવાય ને બહુ ધ્યાનપૂર્વક સાંભળતી હતી ને બહુ સાચ ચી વાત છે ખરેખર લોકો એવું માને છે કે જો આપડા એક વખત કપડાં પહેરી લીધા ને પછી જો ફરીથી આપડે પહેરીએ તો કેવાય ને કે બહુ આઉટડેટેડ લાગે કે પછી એકદમ એમ આઉટ એટલે વધારે એનો ગેટઅપ નહીં આવે હું તમને એક વાત કહું એટલે એવા ઘણા સેલિબ્રિટી ટીસ જે લોકો કપડા રેન્ટ પર લે છે ખરેખર રેન્ટ પર લે છે અને એ લોકો બોલે પણ છે કે આ બધું રેન્ટેડ છે. તો મને એવું લાગે છે કે જે અ એમ મોટા-મોટા ફંક્શન કે આપણા જીવનના કે લગ્ન કે રિસેપ્શન જે પણ મોટા-મોટા ફંક્શનસ હોય આપણા ઘરના. તો જો આપડે આટલા મોંઘા-મોંઘા કપડાં લેવા કરતા મને એવું લાગે છે કે જો આપણે રેન્ટ પર લઈ લઈએ ને તો વધારે સારું ગણાય જો એનો મતલબ એના બહુ વધારે બેનિફિટ છે પેલો તો એ બેનિફિટ છે કે તમે જે કપડા લો રેન્ટ પર લો છો ને એ તમારે માત્ર એક જ વખત પહેરવાના પછી ફરીથી એમને આપી દેવાના. એટલે જે પેરિયા એનો રેન્ટ આપ્યો વાત પૂરી થઈ ગઈ. જો તમે નવા લાવો તો એમાં શું હોય છે કે તમારે એ વોડ્રોપ માં તમારી જગ્યા ઘેરે છે ખરેખર અને તમે એક વખત બે વખત પહેરો ના પછી તમને મન પણ નો હોય તો આ બહું એમ કેવાય ને કે બ કન્સઅપ્શન છે લોકોના માઈન્ડમાં લોકોને એવું લાગે છે કે અ વધારે એટલે કહેવાય ને કે વધારે પૈસા આપ આપીએ તો વધારે સારા કપડાં હોય પછી આપણે સારા દેખાઈએ. એ બધું ઠીક છે પણ જો તમને કેહેવાય ને કે બીજી બાજુ એક બીજું સોલ્યુશન મળે છે. તો હું રેન્ટેડ કપડાં વધારે પ્રેફર કરું મને એવું લાગે છે કે વધારે સારી વસ્તુ છે. અને બીજી વાત એ કે ફેશનના નામમાં કેહેવાય ને ઘણીક વાર અ લોકો એમ વિચાર તા પણ નથી કોઈકને ટોકવાનું કે ક્યારે કોઈકને નહી બોલવાનું ઘણીક વાર લોકો એમ જ કહી દે અરે જો એ એતો તે પેલા પહેર્યું હતું અરે એમાં શું લોકો કેટલા કપડા કેટલીક વાર પહેરે છે કપડા તો શા માટે હોય છે પહેરવા માટે જ હોય છે ને હા હું સમજુ છું કે કપડા એમ વધારે ખરાબ થઈ ગયા હોય કે પછી ફાટી ગયો હોય કે પછી કેહેવાય ને કે એમ એટલે ફેડ થઈ ગયું હોય તો ઠીક છે પણ જો સારા કપડાં હોય છે તમારે એક વખત બે વખત ત્રણ વખત પહેરો છો પછી તમને એવો લાગે છે કે આ બધી આઉટડેટેડ છે આના કરતા સારું જ છે કે તમે રેન્ટ પર જ લઈ લો અને બીજી વાત હું એવું એવું માનું છું કે માત્ર ને માત્ર કેહેવાય ને કે આજે બહારની સુંદરતા માટે લોકોએ પોતાની કેહેવાય ને શાંતિ ગુમાવી દીધી છે લોકોને એવું લાગે છે કે બધું બધા સોદા મોઘા થઈ ગયા છે તો મને એવું લાગે છે કે આપણે જો એવું કેહેવાય ને કે સમાજનું નિર્માણ કરીએ છીએ આ માણસ ને તેના કપડાથી નહી પરંતુ તેના ચરિત્રથી ઓળખવામાં આવે તો એ બ્રાન્ડ કરતા વધારે મોટું વર્તન હોય છે અને ફેશન કરતા માનવતા વધારે સુંદર લાગે છે મારી નજરોમાં એટલે મને ઘણીક વાર એવું લાગે પણ છે એ હું ઘરમાં પણ કેટલીક વાર કવું પણ છું કે કપડા શરીર ને સુંદર બનાવી શકે છે પરંતુ વિચારો જ જી વનને સુંદર બનાવે છે અને કેવાય ને કે દેખાવ દેખાવા માટે લોકોને થોડા સમય માટે કપડા આકર્ષે છે પરંતુ ચરિત્ર આખી જિંદગી માટે હૃદય જીતી લે છે એટલે મને એવું લાગે છે કે આપડા કપડાઓ ઉપર આટલું ઇન્વેસ્ટ કરવા કર જો આપણે આપણી સ્કીલ્સ ઉપર કે પછી કેવાયને કંઈક શીખવા ઉપર કઈક નવું સમજવા ઉપર પર જો આપડે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કપડા આપણું મન ન આપણો આપણા વિચારોનું તો ખરેખર જીવનમાં આપણું એક સારું ઘડતર બને છે મને આટલું જ લાગે છે
સાચે સાચું કીધું એકદમ તમે કે લોકોનું છે. ને ચરિત્ર ઉપરથી લોકોને છે ને અ જાણવું જોઈએ માણસે ના કે એના કપડા ઉપરથીને કપડાં તો સાચે પહેરવા માટે જ હોય છે. તો એ મને સાચે બહુ જ ગમ્યું ને તમારી સાથે વાત કરીને આ ટોપિક ઉપર મને સાચે બહુ જ સારો લાગ્યો આમ મન કેવાય ને આમ આનંદિત થય ગયું માર તમારી સાથે વાત કરીને તો આપણે વરી પાછા મળીએ નવા ટોપિક સાથે ને સાચે ઘણી બધી વાતો કરશો આપણે તમારા સાથે ખુબ આભાર ધ્યાન રાખજો તમારું આવજો.
મને પણ બહુ મજા આવી એટલે કેહેવાય ને કે, આટલા દિવસો પછી આપડે કોઈકને સાથે તે મન મૂકીને વાતો કરી એટલે તમે પણ ફરીથી, અ મળજો મને આપણે નવા વિચાર સાથે ફરીથી વાતો કરશું ત્યાં સુધી તમે પણ તમારું ધ્યાન રાખો, અને તમારો બઉ જ બઉ જ આભાર.